હા જી બોલો.
હા તમને મારી અવાજ આવતી છે.
હા જી આવે છે તમને તમારી અવાજ બોલો.
હાય કેમ છો.
મજામાં તમે કેમ છો.
બસ મજામાં તો આજ તમારા પાસે દસ પાંચ મિનિટ ટાઈમ છે.
હા છે ને કવો શું કેવા માંગુ છો.
તો આજ આજે મેં તમને છે ને સારા જીવન એટલે કે સારા જીવન માટે નો અનુભવ તમને કેવા માંગુ છું. આપણે જ્યારે બાળપણમાં નાના હતા ને તો આપણા શાળાનો જે અનુભવ હતો આપણે જે શાળાએ સ્ટડી કરી હતી તેના વિશે હું તમને જણવા માંગુ છું તો તમે ઈચ્છો છો કે હું તમને જણાવું.
હા હું ઈચ્છું છું ને તમે મને બતાવો.
હા. તો શાળા જીવન એ માનવ જીવનનો સૌથી સુંદર અને સુણવણ કળ છે. શાળા જીવન એટલે કે આપણે શાળા જઈએ તો જ આપણને બધું આવડે સમજ પડે. ને આપણે અગાળી વધી શકીએ છીએ જો આપણે શાળા જ ની જાય તો આપણને કઈ પણ ના આવડે. પેલું આ દેશી લેંગ્વેજમાં કે છે ને જેમ કે અભણ તેવી રીતે આપણે અભણ રહી જાય છે. શાળા જઈ તો આપણને બધું જ એટલે વાંચવા લખતા સમજ બધું આવે ને અપ આપણે આગળ વધી શકીએ છીએ. તે જ રીતે તે સુંદર અને સુવણકાર છે તે માત્ર પુસ્તકીય જ્ઞાન મેળવવાનું સ્થાન નથી. પરંતુ તે બાળકનો સામાજિક માનસિક અને નૈતિક વિકાસ કરે છે. શાળા એ વિદ્યાર્થીનું બીજું ઘર છે આ તો ખુબ જ અગત્યની વાત કરી છે. બરાબર ને શાળાએ વિદ્યુત નું અ વિદ્યાર્થીનું બીજું ઘર છે. તો ખરી જ વાત છે એમ. શાળાના ટીચરો જે આપણા સેકન્ડ મધર જેવા હોય છે. તો જ્યાંથી તે જીવનના સાચા પાઠ શીખવે છે. શાળા જીવન ના હું તમને મુખ્ય અનુભવો જણાવું.
જણાવો તમે.
હા તો નવા મિત્રો અને સગાથ તો શાળામાં આપણને બા બાળ પણ ન એવા મિત્ર મળે છે કે જે જીવનભર આપણી સાથે રહે છે. તેમની સાથે અ દંગા મસ્તી ભોજન વહેંચવું અને રમતો રમવી એમ આપણા માટે ખુબ જ અગત્યનો એ અનુભવ હતો. અ શિક્ષકોનું માર્ગદર્શન જણાવું તો શાળામાં આપણને કડક પણ પ્રેરણા શિક્ષકો મળે છે. જે આપણને અ અક્ષર જ્ઞાનથી સાથે સંસ્કાર શિસ્ત અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે આપણા શિક્ષકોનું કામ શું હોય છે શાળામાં આપણને પ્રેરણા આપવાની સારા સંસ્કારો આપવાની સારી સલાહ આપવાની આગળ વધવાનો આ રસ્તો બતાવવાની તેમનો એ હોય છે તો આપડણે શાળા એ માટે જએ છીએ. પછી પ્રાર્થના અને સંમેલન માટે તો આપણે શાળામાં તો સૌથી પ્રથમ સૌ પ્રથમ આપડણે શાળામાં જઈએ તો ટીચર આવે છે પછી શાળાનો સમય થાય છે. ત્યારે આપણે સૌ પ્રથમ પ્રાર્થના કરીએ છીએ. તો તેજ રીતે હું તમને જણાવું તો દિવસની અ શરૂઆત પ્રાર્થના થી થાય છે એમ. આ એકતા અને શાંતિ અનુભવ સમગ્ર દિવસ માટે સ સકારાક તવક પૂરી પાડે છે. તો તમને ખબર જ હશે આ શાળા નો અનુભવ તો તમે મને કઈ કહેવા માંગ
હા તમે જે પણ કીધું ખુબ જ સરસ કીધું છે. હું તમને શાળા વિશે કેવા માંગુ છું. કે શાળા જીવન એક દરેક વ્યક્તિના જીવનનો સૌથી સુંદર અને યાદગાર સમયગાળો હોય છે આ વિષય પર હું તમને દસ દસ પંદર લાઈન કેવા માંગુ છું શ્રેષ્ઠ સમય એ શાળા જીવન એ માણસ માણસના જીવનને સૌથી સુવર્ણ અને નિર્દોષ સમય છે. નવો મિત્ર અહીયાં આપે જીવન જીવનથી વહાલા મિત્રો મળે છે જે જીવનભર સાથ નિભાવે છે. ત્રીજું આપડી જ્ઞાન ની કેન્દ્ર શાળા આપણને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં એ પણ જીવન જીવનની કળા શીખવે છે ગુરુ નો માર્ગદૃર્શન શિક્ષક તો આપણાને પ્રેમથી ભ ભણાવે છે અને સાચો રસ્તો બતાવે છે. જેમ કે મનોરંજન અ રિસીસમાં સમય મિત્રો સાથે નાસ્તો વેચવાઓ અને રમતો રમવી ખૂબ જ ગમે છે તહેવારની ઉજવણી શાળામાં પંદરમી ઓગસ્ટ ઓ અને છવ્વીસમી જાન્યુઆરી અ જાન્યુઆરી ના શિક્ષક દિન ધામધૂમથી ઉજવે છે પ્રવાસની મજા શાળા તરફથી જતા શૈક્ષણિક પ્રવાસ ની યાદો ક્યારેય ભૂલાતી નથી અસ અસ અ શિસ્તક નું પાઠ. અહીં આપણે સમસ્યા નું પાલન કરવું વિસ્તારમાં વિસ્તારમાં રહેવું અને વડીલોને માન આપવા શીખવીએ છીએ અને વ વાત આપણે પ્રાર્થના સભાની કરીએ તો સવારની પ્રાર્થના માંથી અ મને મનને શાંતિ મળી છે. અને દિવસની શરૂઆત સારી થાય છે. જો હું ચિંતા મુક્ત ને જીવનની વાત કરું તો આ સમયમાં અ કરીએ કે પૈસા કમાવાની કોઈ ચિંતા હોતી નથી જો પરીક્ષાનો ડર ડર ની વાત કરું તો પરીક્ષા ના દિવસો માં થોડા ડર લાગ. ગે પણ પરિણ પરિણામ પછી ખુશી મળે છે ખરી. વ્યક્તિ નો વિકાસ આપણે શાળામાં જે છે. તેમાં વ્યક્તિ નુ વિકાસ ખૂબ જ સારી રીતે થાય છે વકૃત્વ સ્પર્ધા નાટક અને રમત ગમતની આપણે આપણો આત્મવિશ્વાસ વધે છે. બીજું ઘર શાળા આપણા માટે બીજા ઘર સમાન છે. જયારે આપણે સુરક્ષિત અનીવ અનુભવીએ. છીએ યાદગાર વિદાય જો આપડે કીયે ને તો શાળાનો છેલ્લો દિવસ ખુબ જ ભાવુક અને અ આંખોમાં આસુ આવી જે તે હિસાબ. હોય છે, જીવનનો પાયો એટલે આપણે એમ કેવા માંગુ છું શાળામાં આપણે જઈએ તો છે તે જીવનનો પાયો આવે છે. સારું કહીએ તો સારા જીવનના આપણા ઉજ્જવળ ભવિષ્યને, મજ અદભૂત પાયો નાખીએ છીએ, અને આપણેે જો અ સાડા જ સાડા માં જઈએ ને, તો આપડ આપણું ભવિષ્ય ખુબ જ સારું અને અ મજા ન રહે છે શાળા એ આપણે સવારે બેથી સવારે ઉઠીને ભણવા જઈએ છીએ. ત્યાં શિક્ષકો મળે છે ટીચર્સ મળે છે. અ પ્રિન્સિપલ હોય છે જે આપડાની સારી સારી વાતો બતાવે છે, એકબીજા સાથે કેવી રીતે રહેવું. કેવી રીતે વાતો કરવી તે આપણને શીખવી છે, આપણેે અ બધાને સ્કૂલે જવું જોઈએ શાળાએ જવું જોઈએ. આ અને આપડે જો શાળાએ ન જઈએ તો લોકો આપડાને અવભણ કે છે. તો આપણે ઓ પણ રહ્યું નથી આ જીવનમાં આજકાલના જીવનમાં અભણ રહેવું ખુબ જ ખરાબ છે. અને આપડણે ભણીને આગળ વધીને કેટલાક લોકો શાળાએ જઈને. ડોક્ટર ન્જિનિયર વકીલ એવી રીતે ઘણી બધી બી જગ્યાએ આપણે આપણે લોકો ભણીને આગળ વધી શકીએ છીએ, તમાર શું કેવાનું છે સાડા વીસ. તમે મને બતાવશો જરા.
હા સાચી વાત છે જે તમે કીધી તે ખુબ જ અગત્યની વાત કીધી ને સાચું કીધું હા એકદમ એવું જ. થાય છે ખરી વાત છે. તો તે જ રીતે હું તમને રમત ગમત અને પ્રવૃત્તિ વા ગઉં છું શાળામાં આપણને ખાલી જ્ઞાન નહી મળતું, આપણને બધી સલાહ રમત ગમતોની સમજ બધું એટું ઝેડ આપણને શાળામાં મળી રહે છે, તેથી આપણને શાળામાં આપડું માટે ભોજન પણ મળી રહે છે. પછી આપણે જયારે ખૂબ જ નાના હોઈએ ત્યારે, પહેલા ધોરણમાં હોય ત્યારે બેગને પુસ્તકો પણ ફ્રી આપવામાં આવે છે, બ ખુબ જ બધી એટલે સુવિધાઓ શરૂ થઈ ગઈ છે. તેજ રીતે રમત ગમતમાં વાત કરીએ તો શાળામાં યોજાતી રમત ગમત, વાર્ષિક ઉત્સવો અને શૈક્ષણિક પ્રવાહો આપડને શાળા માંથી પ્રવાસે એમ ફરવા પણ લઈ જાય છે એમ. વિદ્યાર્થીઓને નેતૃત્વ, સહકાર્ય અને તર્માન માનની ભાવના ખીલવે છે, પરીક્ષા અને પરિણામમાં આપણને પરીક્ષાનો ડર સ્ટ્રેટ પરિણામ લાગવાની મહેનત અને હરીફાઈની ભાવના વિદ્યાર્થીના ભવિષ્યના અ પડકારા માટે મજબૂત કરે છે. એટલે શાળા અનુભવ એ વ્યક્તિ ન વિશ્વાસ વિશ્વાસીય એક જવાબદાર છે. રક્ષમત નાગરિક બનાવે છે શાળા એ સમયગાળા ન પુખત વચ્ચે પહોંચાતું પણણે વ્યક્તિ મર્યાદોની હંમેશા તાજી રહે છે. તે જ રીતે આપણને ખુબ જ એટલે જરૂરી છે શાળા એ જોવું. તો શાળા માટે આપણે હું કેવા માંગુ છું. કે તમે તમારા પણ ના અનુભવ વિશે કઈક કહેશો. હેલો.
હલો.
હા તો તમે કઈ કેવા માંગશો.
હા જી હું કેવા માંગુ છું કે તમે જે પણ કીધું ને. તે ખુબ જ સરસ વાતો કરી છે, આપણે શાળામાં જયારે નાલા ભૂલકાઓ હોય છે ને. આપડણે જેમ કે તમે કીધું કે પહેલા ધોરણમાં જઈએ. આપણને સ્કૂલ માંથી પુસ્તકો મળે છે, તો તે એકદમ સાચું કીધું છે. કારણ કે આજકાલ સરકાર તરફથી આપણને ઘણી સુવિધાઓ મળી છે. આપણેે પહેલા ધોરણમાં જઈએ. આપણાને પુસ્તકો મલે છે, બેગ મળે છે વોટર બેગ મળે છે. અને આજકલ તો એટલું સારું થઈ ગયું છે કે આપણાને નાસ્ તો પણ મળી જાય છે. સેન્ડલ મળે છે, આપણાને ભણવા માટે બઉ આસાની થઈ જાય છે. આજકાલ સરકાર દ્વારા આપણને ખૂબ ખૂબ ખૂબ અ તૈયા અ તૈયાર કરીને આપે છે, ટી ટીચર્સ આપણને ઘણી બધી વસ્તુઓ આપે છે આજે ભણવા માટે આપણાને કોઈ ટેન્શન નથી. તો તે માટે આપણે આજે છે ને વણવામાં બહુ ધ્યાન રાખવું જોઈએ. આપણેે જે મોટા લોકો હોય ને જેમના પાસે પૈસા હોય છે તે પ્રાઈવેટ સ્કૂલોમાં મોકલાય દે છે પણ ગરીબ લોકો તો શાળામાં આપણી પ્રાથમિક શાળામાં જ જાય છે ને. સરકારી શાળામાં જ જાય છે અને ખબર છે તમને શાળાઓમાં આજકાલ અ જમવાનું પણ મલે છે આપણાને જે ગરીબ લોકો હોય છે ને તે લોકો શાળાએ જાય છે તો રોજે એ લોકોને જમવાનું ત્યાં ફ્રી માં હોય છે. અને આ બધી વ્યવસ્થા છે ને સરકારે આપણને કરીને આપ ને આપણા બધાં લોકોને આનો લાભ ઉઠાવવો જોઈએ. અને જે લોકો ગરીબ હોય તેમને આસ આપણાને કેવું જોઈએ કે તમે બધાં મલીને છે ને એકબીજાને અ સંયોગ રાખો કે આપણે ભણવાનું છે. અને સ્કૂલમાં જાવું છે સરકાર દ્વારા બો બધી તમને સુવિધાઓ આપવામાં આવી છે તો તમે આ વિશ શે બધાને જાણ કરશો ખરી શાળામાં જવા માટે? હેલો.
હા. તો હું અવલોકન વિ અવલોકન વિશે હું કહું તો તમને ભાષા પ્રયોગ સરળ અને સ્પટ શીખવા મળે છે આપો એટલે તમને પણ અવલોકન હશે જ. આપણે શાળામાં શીખયે છીએ તો આપણને આપણી ભાષામાં પણ શીખવામાં આવે છે આપણને જો ની આવ વડે ને તો ટીચર એકવાર ની પચ્ચીસ વાર આપણને શીખવે છે આવું તો તમને પણ ખબર હશે તો તે જ રીતે શીધન જણાવાનું કુષણાથ શૈક્ષણિક સાધનોનો યોગ્ય ઉપયોગ વિદ્યાર્થીઓ સાથે સકારાત્મક વ્યવહાર, સમયનો યોગ્ય સંચાલન આપણે સમય રીતે આપણે આપણુ સમયસર જો ન જાતા હોય તો પણ આપણને માફ કરી દેવામાં આવે છે મજ ભય દૂર થયો હોય છે પર જો ખંડ સંચાલનનો અનુભવ થાય છે આપણને.
સરસ સરસ કીધું બેન તમે તમે જેટલી પણ મને આ જરૂરતની વાતો કીધી છે ને શાળા વિશે તે ખૂબ ખૂબ સરસ કીધી છે એના મા ટે આપનો ખુબ ખુબ આભાર.
હા, થેન્ક યુ.